તો મજામાં
એકદમ બરાબર, તમે બધા કેમ છો? ઘરે બધા કેમ છે? બાળકોને બધા
બસ જો બાળકો મજા છે ધમાલ કરી જો હમણાં જ મને ફોન આવ્યો કે ક્યા લોકો ભણતા નથી હવે શું થઈ ગયું છે ખબર છે અમે તમને કીધું ને કે ભાઈ અમે તો વીસ વર્ષ સાથે હતા ને હવે અલગ ઘરમાં અમે લોકો શુભ થઈએ છીએ. તું છોકરાઓ તો તમે માનશો છેલ્લા અઠવાડિયા થી એટલું બન્યું એકબીજા એટલે મારા જેઠાણી ના છોકરા, મારા નણંદ ના છોકરા અને મારા છોકરાઓ એ છ એ જણા એટલું આમ જાણે એક બીજા ને તો હો હો હવે દુનિયા ક્યારે મળવાના જ એને કાલે રાતના બે વાગ્યા સુધી રમતા હતા એ ન પેહલા બે બે વાગ્યા સુધી રોજ રાતના રમે છે ને અત્યાર ના રમે આજે મને કે કે હું રજા પાડી નાજ સ્ટડી લીવ લઈ સ્કૂલ માં અને અત્યારના રમ રમ જ કરે છે મારા સાસુ નો એજ ફોન હતો કે કોઈ સાંભળતું નથી . કે તમે આવો ઘરે અને જરા ધમકાવો તો જરા એ લોકો સરખા થાય.
બરાબર છે, એટલે બાળકોનું તો એવું જ હોય એમના માટે કેટલા પણ સમય હોય હોય તો એ લોકોને તો બસ આવી રીતે સાથે ને એમાં બી આવી રીતે કઝિન્સ હોય બધા એટલે આમ તો તમે તો બધા ભેગા જ રહ્યા છો. એટલે હજી વધારે આમ એ લોકો વધારે ને વધારે એકબીજા સાથે જોડાયેલા છે. બધી જ વાતોમાં એટલે હજી વધારે એવી રીતે થાય અમે પણ આમ તો અમે તો બધા અલગ અલગ રહીએ છીએને તો જયારે મળીએને તો આ આખી રાત છોકરાઓ જાગતા હોય ને અમને કે તમે સુઈ જઓ બધા અમારી ચિંતા નહીં કરો અમે બધું કરી લઈશું પોતાની જાતે લોકો બસ આવી જ રીતે પાસ કરતા હોય ટાઈમ જય્યારે બી એકબીજા ઘરે જાય તો તમારે તો ઈ પણ થોડું આપણેે કહીએ ને કે લોકોને આમ થો થોડું તો અલગ લાગશે પણ તમે કદાચ બાજુ બાાજુમાં જ ઘર લીધું છે એટલે ચાલો ક્યારેક ક્યારેક આામ આપણે રાતના દસ મિનિટ મળી લીધું કે ફોન પર વાત કરી લીધી કે એકબીજાના ધર જઈ આવ્યા કે એવું કઈ કર્યું તો જરા એમનું મન હળવું રહેશે કે આપણે રોજ મળ્યા કારણ કે નાનપણથી જે સાથે રહ્યા હોય તો એમાં તો લાગણી રે છોકરાઓમાં તો ખાસ કરીને આપણે મોટા તો હજી પોતાના કામોમાં લાગી જઈએ પણ બાળકો ભલે ભણે કરે બધામાં બિઝી હોય પણ થોડી વાર જયારે એમને આમ મજા કરવાનું મન થાય ને તો એમના જેટલા જ કોઈક જોઈએ એમને
હા સાચી વાત છે અને પાછું તો કેવું ખબર છે એ લોકો કોઈ આમ એ લોકો અંદર અંદર ઝઘડી પડે બરોબર પછી આપણી પાસે ન્યાય માં આવે આજ આ આવું કર્યું અમે શું કરને આમ ઓકે પછી જો આપણે કોઈ એ વળીએ તો પાછા ન ન તમે આટલું બધું નહી વળ્યો તમે આટલું બધું નહી વઢો એવું કરશે એને મારી ક કઈક વધારે તોફાન તમે આટલું બધું ત ઓવર રિએક્શન કરું છો આપણને ઉલતા બો બાપરેે તમે લોકો અમને કહો છો કેને એટલી બધી ધમાલ કરીને મારા મારી કરી છે તને માર્યું છે ને એવું બધું કરે છે તો પછી અમેને વીએ છીએને મારીએ છીએ ના ના પણ અમે તમને કમ્પ્લેન કરીને કે આવું કરે. છે તમને મારવા થોડી ને કીધું છે હ તો પછી કહ છો કેમ એટલે ઝઘડે બી ખરા પછી આપડે એને કઈક વળવા જઈએને કરવા જઈ ને તો તો બાપરે તો પાછા આપણને બોલવા આવે. એટલે મન તો એ ઘણી વાર થાય કે ભાઈ હવે તમારે જે કરવું એ કરું તમારી પાસે કમ્પ્લેન લઈ નઈ નઈ આવવાનું તમારે
બરાબર છે સાચી વાત છે બાળકોનું તો એવું જ છે નાના હોય કે મોટા સાથે બેસશે સાથે ઝગડ સે થોડો મન મોટાાવો થશે પાછા બે દિવસ રહીને એકબીજાને જ પાછા યાદ કરશે. પાછા પોતે પોતે સેટલ બી થઈ જશે આપણી પાસે કમ્પ્લેન લઈને આવશે પણ પાછ શું એમને ખબર છે કે અમને એક બીજા વગર તો ચાલવાનું છે નહી. કઈક વધે ને આપણે વચમાં પડીએ તો ઉલટાનું એમને ન ગમે એના કરતા સારું પોતાની જાતે સેટ ટલ કરતા હોય તાર સુધી વધારે સારું ને આવું નાનું મોટું તો છે આપણે નાના હતા આપડા ભાઈ બહેનો માં નહોતું થતું એટલે આવું તો થયા કરે ચાલે એ બધું બાકી શું કહો છો તમે
બસ કઈ નઈ જો મને આમ થોડું ખોલું હોડું લાગે છે એમ ડર લાગે છે કારણ કે આટલા વર્ષોથી સાથે હતા ને તો એમ થાય કે આમ એટલી બધી જવાબદારીઓ નથી આપણા માટે કે કે આપણે આપણું કરી લે એટલે કેને બધી જવાબદારી એમાં શું હોય કે કે વેંચાઈ જાય તમારે. કે ચલો મેં આ જવાબદારી મારી છે એટલે મારે શુંય બધું બિલ ને બધું ભરવા જવાબદારી મારી હોય અને કર્યાણું જે વરસું ભરવાની જવાબદારી મામાં રા જેઠાણીની હોય. એટલે અમારે બધા જેટલા પણ બિલ હોયને તો ઈ પછી હું જોઈને ભરું કે દૂધ નું હોય કે ઇસ્ત્રી વાળા નું હોય કે લાયક ઘરનો લાઈટ બિલ હોય કોઈપણ છાટ નહીં છોકરાઓના સ્કૂલની ફીસ હોય ટ્યુશન ની ફી હોય એ બધું એટલે ફાયનાન્સ ડિપાર્ટમેન્ટ મારે જોવાનું અને ઘરનું કરિયાણા ન ડિપાર્ટમેન્ટ મારા જેઠાણી જોવે એવી રીતે અ તો હવે એમ થાય કે કે બાપરે આટલું બધું મારા માથે આવી જશે તો હું કઈ રીતના કરીશ. બધું એક સાથે તો એક થોડું ડર ભી લાગે છે કારણ કે આમ કે ને પેલા તો શું હોય કે ચલો આપણે ઘરમાં પણ આજ મારે કેવું થયું. કે પણ એમ હોય ને કે ઘરમાં કોઈને કોઈ હોય એટલે અમને તો ચાવી લેવાની આદત જ નહી કારણ કે ઘર અમારું ખાલી મળે નહી તો વળી હું ઘરમાંથી બહાર નીકળી ને તો મે તો દરવાજો બંધ કરી દીધો આ તો સારું તો બાજમાં ચાવી આપી હતી તો સાસુ કે તમે ચાવી લીધેનીકળું ના ચાવી તો અંદર જ રહી ગઈ ઘરની અંદર મ કે હવે તો તમે ભાઈ ધ્યાન રાખો હવે તો તમારે આ ઘરમાં કોઈ નથી દેવાનું ચાવી તમારે હવે સાથે રાખવાની જ કરીને.
હા બરાબર છે એટલે ઈ શું બહુ મોટો ખર્ચો છે પાછો. આપડા કેવાય ને કે એક તો નુકસાન નું નુકસાન ભી થાય ને ખર્ચો બી થઈ જાય એના કરતા ઈ વાત બરાબર છે કે કોઈ બાજુમાં એક જણ કા આમ તો તમારા બીજા ઘર પણ બાજુમાં જ છે. તો એક ચાવી હંમેશા ત્યાં મૂકી રાખવાની કે શું ક્યારેક આપણે આગળ પાછળ થઈએ આવા જવામાં એકબીજાને તો જે આવી જાય ઘરે એને સગવડ પડે અમે બી એમ જ કરીએ છીએ અમારા બે મારા નણનનું ઘર અને મારા દેયરનું ઘર પણ આમ તો બાજુ બાજુમાં જ છે પાંચ પાંચ સાત સાત મિનિટ ના જ રસ્તા બધા તો અમે બધા એકબીજા ની ચાવી બીજા ના ઘરે રાખીએ કે ક્યારેક એવું થાય કે આપડણે ક્યાંક બહાર ગયા હોઈએ ને ત્યાં તમે ઘર બંધ થઈ જવાનું કયો છે કે દરવાજો બંધ થઈ જાય ને ઈ તો થાય ઘણી વાર વખ પણ ઘણી વાર શું થાય કે આપણે ક્યારેક છે ને બહાર જતા જતા ગાય માં કઈક નળ બંધ કરવાનું ભૂલી ગયા ક કઈક બીજું કઈ એવું કઈ થઈ જાય એવું બી થઈ શકે એટલે અમે બધા બી એમ જ રાખી એ ક્યારેક ક જરૂર પડીને આપણે ન હોઈએ ક્યારેક આપ બાર કામ હોઈએ કે કામ થી ક્યારેક બાર ગયા હોઈએ તો બીજું કોઈ આવીને એ કરી નાખે એટલે અમારે તો એ બહ સગ પન મળી જાય અમારેં શું કોમ્પ્લેસમાં અમુક હવે પાણી બંધ કરવાના છે કે આમ કરવાનું બધ એક સાથે મેજ નાખે તો અમે પછી એવી રી કોર્ડિનેટ કરી દઈએ એકબીજાને કે જરા મારા ઘરે જઈને આ કરી આવ ને અમારી બિલ્ડિંગમાં આ કામ ચાલુ છે. મ છે બ કોન્ટ્રક્શન એરિયા બાજુમાં ઘણું બધું છે તો કને કાંઈ થયા કરે કે હમણાં થોડી વાર માટે બધા આમ બંધ કરી નાખો ને આ કરો ને તે કરો ને એટલે અમારે બહુ સારું પડે છે, એવી રીતે એટલે એક સારો ઓપ્શન છે. કે કોઈ આજુબાજુ રહેતું હોય ને તો મૂકી દેવાનું તો એક સેફ્ટી છે, આપણા માટે.
બરોબર છે, અને મારે સૌથી મેન તો એ શાંતિ છે, કે ભાઈ પાણી ચોવીસ કલાક છે. ક્યારેક કાપ આવે આપડે ત્યા કાપ નું ઓલુ થાય એવી રીતે ત્યારે ઓછું આવે. બાકી તો પાણી તો ચોવીસ કલાક છેલ્લે શાંતિ છે, કારણ કેજો પાણી નું તો બાપરે અમે જોયું છે, ને એટલે હું લગ્ન પેલાની વાત કરું. તો અમારે એવી રીતું જતું કે પાણી અ કેને બે ત્રણ કલાક આવે. એટલે બે- ત્રણ કલાક પાણી આવે ને એમાં તો બાપરે આપડી કહીએ તો બધું જ ભરવું પડે. ટાંકી એ ભરવી પડે ને બધા ડોલ ડોલ ડોલ ભરવા પડે ને અને આપડું રસોડું તો આખું નાની નાની મોટી મોટી તપેલીઓ, તપેલા એનાથી જ ભરાઈ જાય. આમ જાણે એમ લાગે આ ઘરની અંદર વાસણો જેટલા હોય ને બધા પાણીમાં યુઝ થાય, કારણ મારે પેલા મમ્મીના ઘરે ભી અમે બધા સાથે રેતા. ઘર નાનું ને બધા રેતા સાથે.
બરાબર. એટલે એ તો છે, જ બધી જેમ આપણે જેવી સગવડ તે પ્રમાણે રહેવું પડે ક્યારેક પાણી કોઈને ત્યાં ના આવતું હોય તો અમે આવડું આટલું બધું પાણી ભરી રાખતા હવે અમારી બી શાંતિ છે, હવે અમને ચોવીસ કલાક પે પેલાનું ઘર હતું ને ત્યાં કંઈક સવારનાને રાતના આવતું. પણ હવે તો અમારે ભી ચોવીસ કલાક થઈ ગયું છે, એટલે હવે ઈ આમ તો નથી. પણ તો એ છે, હમણાં તો ગયા મહિનામાં કેટલી ગરમી ને પાણીનો કાપ બી ખાસો એવો કરતા નાખેલો ત્યારે પછી થોડું સેફ્ટી માટે ભરવું પડતું હતું, કારણ કે બાળકો શું ઘરે હોય વેકેેશન. હોય અવર જવર થતી હોય બધાની અને ક્યાંક પાણી ઓછું થઈ જાય, તો એટલે અમે બી હમણાં ગયા મહિને તો બહુ ગરમી હતી, ને તો અમે બી બહુ બારી રાખતા હતા હવે ભગવાન મહેરબાની થી થોડો વરસાદ પડ્યો છે, એટલે કાપ ઓછો થઈ ગયો છે, પણ આમ અમને સગવડ જ જરૂર ના પડી પણ આમ સેફ્ટી માટે તો બધું કરવું જ પડે ને.
હા બરોબર છે, અને આ નર્મદા નદીનું જે કર્યું ને આ લોકો એ સરકારે ઈ પછી આમ જોવા જઈ ને તો પેલા જેવું હેરાન નથીને અમુક અમુક એરિયામાં તો બાપરે પાણી ની કેટલી બધી અછત થતી હતી પાણી ઘણો કે વીજળી ની ઘણું બધામાં પણ સરકારે અમુક અમુક વસ્તુ જે કરીને અમુક ડેમ બનાવી દીધા નવા અમુક આપણે કે ને નર્મદા નદી નું પાણી ની સગવડ કરી. ના ક્યાંય નો પ્રવાહથી એટલે બધી જગ્યાએ હવે પાણી પહોંચતું થયું છે. પણ પાણી નું આપણે કહીય એ પણ ન છે ને વેસ્ટ બી એટલું બધું થાય છે, આમ કે નળ ખુલ્લા હોય. લિંકેજ હોય. આપડે કેને જેને પાણી આવેને બિચારા ધડઘડ ધડ ધડધડ અરે અમારે એવું થયું તું વચમાં મેં રસ્તા પર જોયું તું. કે કે વોટર ટેન્ક લખ્યું હતું એટલે પાણીની ટાંકી અને એજ પાણીની ટાંકી ન નળ લીકેજ પાછળ કેને કેટલું બધું પાણી આમ ઢોળતું ઢોળતું જાયતું મન થાય બાપ ટાંકી ભરીને તો જાય છે, પાણી રસ્તા માં કેટલું ઢોળ છે. પોતાના જેને પાણી પોચતું કરવાનું છે, એને મળશે કેટલું?
બરાબર છે, આ લોકો ક્યારેક ક્યારેક છે, ને એકદમ આમ ગેર જિમ્મેદાર થઈ જાય છે, કે કાંઈ કરતા હોય છે, એટલે આ બધી છે, ને જયારે નથી હોતી ને વસ્તુ ત્યારે જ માણસ ને કદર હોય છે, જયારે તમે કેમ કો છો, કે આવી રીતે તમે આવી રીતે ધોળતા જોયું તો આપણને કેટલું દુઃખ થાય. જયારે જેને નથી મળતું ને એને જ ખબર પડે એટલે આમ તો જયારે વસ્તુઓ આ એક છે ને મનુષ્ય નેચર છે કે જે હોય ને એ ન જોઈએ બીજું બધું જોઈએ છે. અને જયારે હોય છે ત્યારે આપણને કદર નથી હોતી.
નથીતી સાચ ચ બસ આવે તમારી જોડે આ બધી વાત કરવી તો બહુ ગમે એમ થાય કે હજી, વાતો પણ શું કરુ સમયની અછત છે, ઘરમાં જોવું પડશે ત્યાંના હવે, તો ચલો પછી આપણેે વાત કરીએ આરામ થી સરસ રીતે હ, ફરીથી હા આવજો
આવજો